જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ બસ બજા આજે મેં એટલા ખાસ ફોન કર્યો તલે આજે એક બહુ સરસ મને ટોપિક ઉપર તારી સાથે ચર્ચા કરવી હતી ઈ છે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક્સ. ભારતનું પરફોર્મન્સ. હવે ના સમય મા કેવું થશે અને કેવું થવું જોઈએ એના ઉપર મારે થોડીક આપણે આજે ચર્ચા કરવી છે.
બરાબર.
હા હવે એવા એવું છે કે હું વાંચલ કરતો હતો કે જૂના જૂના બધા આપણે જે અલગ અલગ યુટ્યુબ ઉપરને બધી જે વિડીિયોસ આપણે જે કોમનવેલ્થ ગેમ્સ છે ઓલમ્પિક્સ છે ઓલમ્પિક્સમાં અલગ અલગ જેટલા પણ જે. અંદર જે બધી રમતગમતો છે એમાં જે અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈએ છે કેટલા વર્ષોથી આપણું ભારત વધારે પડતું ઓલમ્પિક્સ લ કોમનવેલ્થ ગેમ્સમાં આપણી હોકીમાં જ આપણી લાભ વધારે હતોું. બરાબર અને એ એ મેન્સ હોકી વુમેન્સ હોકી તો પછી ચાલુ થયું પણ એ એક જ એવી જે આપણી એક હતી કે જેમાં આપણે એમ કહેતા કે આપ બરોબલી હતી આપણે એમાં ગોલ્ડ જીતતા પછી વખત સડનલી એટલો બધો. ટ્વિસ્ટ થઈ ગયો કે હોકી બીજા કન્ટ્રી આપણા કરતાં સારું રમવા લાગ્યા હતા આપણા થોડા પાછળ રહી ગયા એટલે એવા ઇન્ક્લુડિંગ આપણું આપણું બાજુલ જ નેેશન જેટલે કે પાકિસ્તાન જે પણ આમાં બહુ બાહર હતું આપણો ખેલ કહેવાય એ બીજા લોકો. આગળ વધી ગયા બીજા કન્ટ્રીસ લોકો તો આ બાબતમાં તારું શું કવાનું છે તને શું લાગી રહ્યું છે કે હવે આપણું શું થઈ શકે ઓલમ્પિક્સ કોમનવેલ્થ ગેમ્સમાં.
હું તો જ્યારથી ઓલમ્પિક્સ જોઉં છું એટલે માની લો છેલ્લી ત્રણ ઓલમ્પિક્સ થી હું ફોલો કરું છું તો મેં એ જ નોટિસ કર્યું છે કે આપણા જેટલા બી આપડા સ્પોર્ટ્સ પર્સન હોય. કોઈ બી જેમ તમે હોકીનુંું કીધું તેમ એ લોકો એમાં મેડલ જ લાવી નથી શકતા હ જયારે બી મેડલ ટેલીને બધું જોઉ ત્યારે આપો ગોલ્ડ મેડલ આપ જેમ તેમ આપણને એક ગોલ્ડ મેડલ મળે છે જારે બીજા બધા. કન્ટ્રી છે આપણું નેબરિંગ કન્ટ્રી ચાાઈના છે તે છે તે પચાસ સિત્તેર એવા એવા ગોલ્ડ મેડલ લઈ જાય છે ને આપણને એક લાવતા જેમ તેમ આપણો એક થાય છે એટલે આમાં. આપણું મને તો એવું લાગે છે કે આપણા દેશમાં લોકોને ક્રિકેટ સિવાય બીજી કોઈ સ્પોર્ટ્સની પડી જ નથી હવે હોકી જેમ તમે કીધું કે આપણું એ તો મેઈન સ્પોર્ટ વન ઓફ ધી મેઈન સ્પોર્ટ્સ કહેવાય ક્રિકેટ જોડે હોકી છે કબડ્ડી છે પણ તો બી હો હોકીમાં બીજા બધા દેશ આપણા કરતા આગળ નીકળી ગયા છે હોકીમાં બી આપણે ફોકસ નથી કરી શકતા એટલે આનું કારણ મને એ જ લાગે છે કે બધાને ક્રિકેટની જ પડી છે તમને શું લાગે છે તમારા ટાઈમમાં બી આવું જ હતું કે ત્યારે હ તો દસ પંદર પેલા દસ પંદર વર્ષ પેલા કેવો સીન હતો.
બો સાચી વાત કરી તમે અ પેલા તો કેવું હતું ભાઈ કે હું જ્યારથી મને યાદ છે કે લગભગ અ તને કહું કે મ્યુનિક ઓલિ્પિક્સ એટલે ત કહુંને કે નાઈટી સેવેન્ટી ફાઇવ પછી બે ઓલિમ્પિક્સમાં મારું ધ્યાન એટલે વધારે પણ તો કહું કે સેવનટી સેવન માં ઓલમ્પિક્સમાં મારું ધ્યાન અમે કેન્દ્રિત કરેલું આ એનું મેન કારણ હતું કે એક તો ઈન્ડિયન હોકી ટીમ અને બીજી આપડી કુસ્તી વેસ્ટલીગ આ બે આપણું બેલ હતું બરાબર છે તો એમ થતું કે ચલો કઈક ને કઈક તો આમાં આવશે પણ ત્યારે પણ હું જે જોતો હતો કે ધીરે ધીરે ધીરે બીજા જે લાનાં લાનાં પણ જે શહેરો છે કે જેમાં એમ કહે કે આપણી જેણે કે એકસો ને ચાલીસ કરોડની આબાદી જે છે એટલી બધી આબાદી હોવા છતાં આપણી આગર ટેલેન્ટ પણ હશે હું એમ નથી કીધું કે ટેલેન્ટ નથી ટેલેન્ટ સોએ સો ટકા હશે પણ એ ટેલેન્ટ કેમ બાર આગળ નથી આવતી એના બદ્ મેઇન મુદ્દા પરિબળો છે આપણું આ પોલિટિક્સ અને તમે જેમ કીધું બહુ સાચી વાત કરી કે ક્રિકેટ સિવાય બીજું કોઈને કંઈ દેખાતું જ નથી. બધા ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ કર્યા રાખે છે અને સાથે સાથે હું તો વાક ગણું આમાં મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સનો પણ તો વાક ગણું કે એ લોકોએ પણ આ જોવું જોઈએ કે ભાઈ ક્રિકેટ સિવાય બીજા ખેલકૂદમાં વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. વધારે લોકો જે લોકો રમે છે એ લોકોને અલગ અલગ સુવિધા પાડવી જોઈએ જે ફોરેન બીજા દેશોમાં પડી રહી છે હવે હું તમને એક બહુ સરસ એક ઉદાહરણ આપું તમને કે હમણાં હું વાચતો હતો કે હમણાં ફ્રાન્સમાં સાહેબ એ લોકોને ટેનિસમાં જોય કે ટેનિસમાં અને પર્ટિક્યુલરલી ઓલમ્પિક્સ લીધે તો સાહેબ ફ્રાન્સ વાળાએ સાહેબ એ લોકોએ ઓલી પંચવર્ષીય રોજના કરી કમ્પલસરી સાહેબ પાંચ વર્ષની અંદર ફ્રાસમાં એકો એક જેટલી ઇવેન્ટ્સ છે કોમનવેલ્થ ગેમ્સ લઈ લો કે ઓલિમ્પિક ગેમ્સ લઈ લો સાહેબ એ બધી ઇવેન્ટમાં એ લોકો નક્કી કર્યું કે આપણા દેશમાંથી રિપ્રેઝેન્ટ થવું જ જોઈએ પાંચ થી છ માણસ તો હોવા જ જોઈએ સાહેબ અને એલા માટે એ લોકોને જે જરૂરત હોય જે વસ્તુ જો જોતી હોય એ બધી સુવિધા પર્યાપ્ત કરો આજે તમે માનસો ની સાહેબ સડનલી તમે જુઓ કે એ લોકો એટલા બધા સ્પોર્ટ્સમાં આગળ આવી ગયા છે ફ્રાન્સ બધી કન્ટ્રી કે આજે મને એક વાર વિચાર આવ્યો કે ખરેખર આ વસ્તુ જો આપણા દેશ પર થઈ શકેને સાહેબ અને આવા જો ધ્યાન આપ જાત પાત વિવાદ એક બાજુ બૂકો તમે આને પણ કોન્સ્રેટ કરો ને તો આપણે પણ ઘણા મેડલ મળવાની શક્યતા છે શું લાગે છે તમને આ બાબતમાં.
એકદમ બરાબર તમે વાત કીધી કે ફ્રાન્સ જેવું કન્ટ્રી એ લોક એ લોકો એ છે તે જેમ નિર્ણય લીધો કે આપણે આપણા મીન દરેક સ્પોર્ટમાં આપણું રિપ્રેઝન્ટેટિવ કોઈ કોઈ હોવું જ જોઈએ તે લોકોનું વિઝન હતું આગળના પાંચ વર્ષનું તેમ બધા સ્પોર્ટ્સ પર્સન માટે કન્ટ્રીનું બેકિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણા અહીંયા માની લો કોઈ ટેલેન્ટેડ છોકરો છે પણ એની પાસે બેકિંગ જ નથી તો એ શું કરશે હવે જેમ તમે ટેનિસની વાત કરી તો હવે હું બી ટેનિસ રમું છું તો તમને તો ખબર જ છે કે આપણા શહેરમાં ટેનિસ કોર્ટ હવે બચ્યા જ નથી એટલે અમારે ટેનિસ ક્રિકેટ સિવાય આવી રીતે બીજું કોઈ સ્પોર્ટ પરસ્યુ કરવું હોય તો ભલે અમને સારું રમતા હોય અમારી પાસે કોઈ જગ્યા જ નથી રમવા માટેની ટેનિસ થઈ ગયું કા તો બીજું કોઈ સ્પોર્ટ થઈ ગયું આર્ચરી એમાં લોકો પાસે ઓપ્શન જ નથી રમવાના એટલે જેટલા બી આ બધા ગવર્મેન્ટના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ લોકોને કોઈ દિવસ આ બધા માટે ફંડિંગ મળી જ નથી એટલે આમાં ગવર્મેન્ટનો સપોર્ટ બો જ ઈમ્પોર્ટન્ટ છે.
બહુ સાચી વાત કરી તમે અને ખરેખર જોઉં તો ગવર્મેન્ટ કરતાં હું તમને બીજી પણ વાત કરું કે મારું એક ધ્યાન ઘણા વર્ષોથી જોતો આવું છું આટલા વર્ષોથી સાહેબ કે હું એમ કહું કે આપણી જે અલગ અલગ સ્પોર્ટિંગ પર્સનાલિટી છે જેમ કે આજે ક્રિકેટમાં તમે લઈ લો કે ભાઈ સુનિલ ગાવસ્કર છે સચિન તેંદુલકર છે કપિલ દેવ છે આ બધા અલગ અલગ ખેલાડીઓ છે આપણા કેટલા જણાના રોલ મોડેલ છે લોકો એને ફોલો કરવા માગે છે અને મોટા મોટા આપણા જે ફિલમના સુપરસ્ટાર લોકો છે તો હું એમ કહું કે એ લોકોએ સાહેબ ભલે એ લોકો આપણા કબડ્ડીમાં પણ ઇન્વેસ્ટ કર્યું છે એટલે કબડ્ડીની પણ ઇવેન્ટો આવે છે હું જોઉં છું ઘણી વાર પણ સાહેબ જે રીતે એ લોકો જો ઝુંબેશ કરે અને એ લોકો ગવર્મેન્ટને એ લોકોનો સાથ સહકાર પૈસા અને જે ટેલેન્ટ છે એને સાથ સહકાર આપી અને ક્રિકેટ છોડીને બીજામાં પણ જે ભલે ક્રિકેટર હોય પોતે સચિન તેંદુલકર હોય તો આજેને એને પણ એને પણ બીજાને પ્રોત્સાહન કરવા માટે બીજી ખેલકૂદ રમત ગમતમાં એને જ સામેથી ઓલું કરવું જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ તો મને લાગે છે કે સાહેબ ખરેખર આપણો દેશ આપણે પણ જબરદસ્ત કોમ્પિટિશન આપી શકીએ એવું મારું માનવું છે અને આલા માટે મને તો લાગે છે કે હજી પણ આપણું ગવર્મેન્ટનું આ સરકાર છે એનું વિઝન હજી પણ ભલે વાતો મોટી મોટી કરે ખેલ મહાકુંભ ને આ વાહખુભ ને પણ વિઝલ હજી એટલું ફોકસ નથી કારણ કે જે પર્ટિક્યુલર લેવલના માણસો અંદર જે રાખ્યા છે એ લોકોને ખબર જ નથી આ વિષ એવું મને લાગે અને એની લીધે આપણે હજી પણ આ ડ્રોબેક છે જેમ તમે કીધું કે આપણે અહીંયા કોઈ જગ્યાએ તમને ટેનિસના તમને ક્લબ જ જોવાની મડે તો માણસ રમવાનું ક્યા છોકરું રમવાનું ક્યાં અને ક્યાંથી આગળ આવવાનું શું લાગે છે તમને આ વાતમાં?
એકદમ બરાબર છે કે આપણા જે બધા સક્સેસફુલ ક્રિકેટર્સ છે ને ફેમસ પર્સનાલિટી છે એ લોકો એ બી બીજા સ્પોર્ટને પ્રોત્સાહન આપવું જોઈએ. અને બીજું આમાં મને એક બો ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી એક તમને કહું ઓનેસ્ટલી તો આમાં જે આપડા બધા ઈન્ડિયન પેરેન્ટસ છે જે લોકોનું ટીપિકલ માઈન્ડસેટ હોય કે છોકરાને આપણે બધાને નાન્ટી નાઇન પર્સન્ટ લાવવા જોઈએ સ્કૂલમાં જાઓ સ્કૂલ પછી એક ટ્યુશન બીજું ત્રણ ત્રણ ચાર ચાર કલાક ટ્યુશન જાઓ આખો દિવસ ભણ્યા કરો એમાં બી થોડી ચેન્જ લાવવાની જરૂર છે કારણ કે એવું નથી કેતો કે ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી ઓફકોર્સ ઇમ્પોર્ ટન છે બટ જે આપણું પેલો જુના જમાનાનું માઈન્ડસેટ ચાલી આવતું છે કે રમવાનું જેમ કાહા વત છે પડોગે લીખોગે બનોગે નવાબ ખેલોગે કૂદોગે હોગે ખરાબ તે બદલવાની જરૂર છે કારણ કે છોકરાઓને પેરેન્ટ્સ વિથ સ્પોર્ટ્સ એક્ટિવિટીસમાં બધા એનરોલ નથી કરતા નાનપણથી એ લોકોને બસ ખાલી સ્ટડીઝની પાછળ એ લોકો પુશ કરે છે પણ એ લોકોની સ્પોર્ટિંગ એક્ટિવિટીમાં કોઈ એ લોકોને સપોર્ટ નથી કરતું. એટલે ભલે એની ટેલેન્ટ હોય છોકરો કેટલું બી સારું હોય એના પોતાના પેરેન્ટ્સ જ એને મોટીવેટ નહીં કરે આગળ રમવા માટે અને સપોર્ટ નહીં કરે તો એ કઈ રીતે ડેવલપ થાય.
ખુબ સાચી વાત ખુબ સાચી વાત કરી તમે ખરેખર આ એક જે બેલ્ટ મેન્ટલિટી છે ખૂબ ચેન્જ કરવાની જરૂર છે અને આ જે ચેન્જ નથી થતી એનું મુખ્ય મુદ્દાઓ શું છે કે પેરેન્ટ્સ લોકોને પહેલેથી એ લોકોના સાથે તે જે અ જે વીતી હોય એટલે એ લોકો એ વિચાર કરે કે મારું છોકરું કાલે આ રમી લે તો ક આગળ નહી વધી શકે એટલે પછી પૈસા કેવી રીતે કમાશું લે નોકરી કરે તો કઈ આગળ વધે અને ભણશે તો આઈઆએસ ઓફિસર બને કે આ બને પણ હું એમ કહું કે એવી જરૂરી નથી સાહેબ આજે તમે આમાં પણ ધ્યાન આપીને તમે આગળ ડેફિનેટલી વધી શકો છો અને હું તો કહું કે આના માટે અત્યારે જે આપણે કોમનવેલ્થ ગેમ્સ થવાની છે ભારતમાં તો જો એમાં તમારે આગળ વધવું હોય તો આ સરકારે તાત્કાલિક ધોરણે પગલા ભરવા પડે પાંચ વર્ષ દસ વર્ષનું એક કરવું પડે એ લોકો વ્યવસ્થિત કે ભાઈ હવે આમાં આપણે કેવી રીતે આગળ વધવું છે અને કેવી રીતે શું કરવું છે તો આજે આપણે ખૂબ સરસ વિષય ઉપર તમારી સાથે ચર્ચા કરી અને બહુ મજા આવી વાતચીત કરી કે આ બો જરૂરી ટોપિક હતો અને તમે મને જે સાથ આયપો એના બદલે આપણો ખૂબ આભાર. ચાલો પછી બીજા ટોપિક પર વાત કરશું જે શ્રી કૃષ્ણ.